છે અવાજ?
મને તમારો અવાજ સંભળાય છે. તમે કેમ છો?
બસ મજામાં. તમે બોલો. તમે કેમ છો?
હા એકદમ મજામાં. તમાર મમ્મી કેમ છે?
મમ્મી મસ્ત છે એકદમ મજામાં અત્યારે હવે લેટ થઈ ગયું થોડુંધું સુવાની તૈયારી કરે છે આજે.
હમ. તમારા મમ્મી મને યાદ કરે છે કે નઈ? કે આવું કોઈ વ્યક્તિ હત તું એમ મને બહુ મળવા આવ તું મને બહુ પજવતું હતું એમ? કરીને
હા યાદ કરે ને તમને રોજ યાદ કરે આ દૂર ર આવ્યાને પછી તો બહુ યાદ કરવા લાગ્યા. પેલા તો આપણેે બધા સાથે નજીક રહેતા હતા એટલે મળવાનું આપણું થયા કરતું હતું તો એ બાને મળી લેતા હતા તમને પણ હવે દૂર રહેવા આવ્યા તો રોજ યાદ કરે છે. મળવાનું વિચારતા કે તમને મળવા આવીએ ક્યારેક.
તમારા મમ્મી હવે એમાં એવું છે ને કે આજ બધી વાતો પરથી મને યાદ આવ્યું કે જયારે આપડે એકદમ નાના હતા ત્યારે મને યાદ છે કે આપણે તમારા મમ્મી જોડે પિક્ચર જોવા જતા હતા હવે એમાં એવું કે આપણા મા બાપોની શરત હતી કે મહિનામાં એક જ વાર પિક્ચર બતાવીશું એમ કરીને જે પણ નવું પિક્ચર લાગે એ તમને એક વાર મહિનામાં અમે બતાડીશું અને જયારે પિક્ચર જોવા જશું ત્યારે હોટલમાં ખાઈને જવાનું એમ કરીને બધી વાતો અને તે સમયે તો છે ને એટલી બધી હોટલ હતી બીની જાણે ગણેલી ગાંઠેલી બે ત્રણ હોટલ જ હતી તો એજ હોટલોમાં વારે વારે ખાઈને આવવું પડતું હતું તેવું હતું પણ એ વસ્તુની મજા જ અલગ હતી અ પણ કોઈ પણ દિવસ ને નાની પાડતા હતા, ઇવન આપણે પિક્ચર જોવા જતા ત્યારે પણ ત્યાં મને યાદ છે કે પેલું વડાપાવ મળતા હતા અને પોપકોન તો ખાવાના જ આપણેે એના ખાધા વગર તો આપણેે આવ્યા જ નથી અને મને યાદ નથી કે આપણે કોઈ પણ રવિવાર જો ચુઈકા હોય અ તિથલ જવાનું સાયકલ પર તિથલ જઈ અને ત્યાં રમત ગમત કર ની વાત જ નથી તમારી પણ એવી કોઈ બાળ પણની યાદો હશે ને જે તમે કવા માંગતા હો મને મારી સાથેરાક શેર કરવા માંગતા હો તેવી
એવી રીતે મૂવી જોવા જતા તો કેવું અમે બાળપણમાં આ રીતે દોસ્તારો સાથે પણ જતા ને ઘણું એ રીતે હું સાયકલ પર પહેલાં તો કેવું અમને નાના હોય એટલે આપણા સ્કૂટર ચલાવાય નહીં તો અમે ફ્રેન્ડ્સ સાથે સાયકલ ચલાવીને જતા તો એ બા ને થોડી એક્સેસ બી થઈ જતી ને પછી મૂવી બી એન જોઈ લેતા કે દૂર હતું અમામાં થિયેટર એટલે એ રીતે જતા પણ મજા આવતી પછી ફ્રેન્ ઘરે કહી દેતા કે અમે ફ્રેન્ડ્સની તો નાઈટ સ્ટે બી કરવા જશું થોડું રમવાનીને એવી મજા આવતી. થોડી બધા ભેગા રાતે ને
હા, મને યાદ છે આપડે બધા છે ને ફૂલ રેકેટ બહુ રમતા તા આપડે રોજ રાત થતો ને એટલે ફૂલ રેકેટ રમવા ઉપડી જ જતા તા અને છે ને આપડી સોસાયટી બહુ મોટી હતી એટલે એ સોસાયટીમાં કેવું કે ઘણા બધા છોકરાઓ હવે એ ઘણા બધા છોકરાઓ સાથે છે ને એમના મોટા ભાઈ બહેન બી હતા તો જયારે પણ આપડુ મે વેકેશન પડતું અહ સ્કૂલનું વેકેશન તો ત્યારે છે ને મને યાદ છે કે આપડે બધા છે ને રાત્રે નવ વાગ ગે બધા બાર ભેગા થઈ અને સંતા કોકડી છે ડબ્બાસ્પાઈસ છે એવું બધું રમતા અને એકબીજાને શોધતા અને તેમાં બી એવું છે કે એકમેક ના ઘરે આપડા ઘર છે ને એક સાથે જોડાયેલા હતા ને એટલે કમ્પાઉન્ડ હતા તો એ કંપ પાઉન્ડ માં જડોની વચ્ચે છુપાઈ જતા ને તો મલતા જ ની. કોઈને. અને રાતનો સમય એટલે તો એટલી બધી મજા આવતી કે જેની વાત નથી એ બધું આપણે કેટલું સરસ એન્જોય કર્યું છે ઈવન આપડે છે ને તે આપડા મા બાપ ખીજવાતા કે અંદરમાં માં એમ કરીને કઈ જનાવર કે એવું કઈ કડી જશે તમને તો તમે અમને લોકોને તકલીફમાં મૂકી દેેશો તો મને યાદ છે કે આપડે લોકો બહાર ભી જયારે રમતા ને ત્યારે આટાપાટા ચીસ કરીને નવી ગેમ હતી તે આપડે રમતા હતા કે જેમાં ચાર પાટા પાડી અને એ પાટા ક્રોસ નહી કરવાના કઈ કોઈ કે તો જ ક્રોસ કરવાના પછી સાંકડી રમતા એ સાકડી તો એટલી બધી લાંબી થતી ને કે પકડતા દોડતા જ માણસ થાકી જતો અને આપડે તો જે સાત ઠીકડી રહીમાં છે જે ની વાત જ નથી બાપરે બાપ કેટલું દૂર સુધી ફેંકીને પેલા શોધીને લાવવાનું એની તો મજા જ આખી અલગ છે. તમે બી કઈ એવું કઈ અ વધુ યાદ હશે ને તમને બી કઈ?
હા એ સાત દીકરી અમે બી પણ બહુ રમતા ને સાકરડા જે તમે કીધું પકડવાવાલો તેમાં પણ બહુ મજા આવતી કે કેવું એમાં છૂટું નહીં થવું જોઈએને એ અડધા લોકો કેવું હાઈટમાં નાના મોટા હોય તો બહુ મજા આવતી એ લોકો ખેંચે. ખેંચાઈ જાય, છૂટા થઈ જાય પણ સાકર ડમાં બહુ મજા આવતી કે એમાં પથ્થર મારે પછી અમારા અમે થોડા પેલું આપડે કિંગ પણ રમતા યાદ છે તમને? કિંગ, માલદડીને જૂના રમાલ તરીકે કોઈ કિંગ રમે.
હા હા મને બિલકુલ યાદ છે અને ગરમીનો સમય હતો. તો ગરમી ના સમયે તો આપડે કેવું કે સોસાયટીમાં છે ને બાર સોસાયટીમાં અંદર કોઈને આવવા ન દેતા હતા. કારણ કે આપડા ગેટ બંધ થઈ જતા હતા પણ મને યાદ છે કે સોસાયટીની બહર છે ને તે કુલ્ફી વાળો અને ગોળા વાળો આવતો તો આપડે બધા છે ને ચોક્કસ પણ એની પાસે છે ને ગોળો અને કુલ્ફી ખાવા જતા. એટલું મને ખબર છે પૈસા મા બાપ પાસેથી કોઈ બી તે માંગી કરીને બી આપડણે ગુલ્ફી અને ગોળો તો ખાતા જ. એ છે પછી બુદ્ધિ ના બાર વાળો આવતો એ બુદ્ધિ ના બાલ વાળો બી રા જોતો. કે કે રયા છોકરાઓ આવે અને મારી પાસેથી બધી વસ્તુ લઈને ખાય. એટલે એ બધી વાતની તો છે ને જાણે મજા જ અલગ હતી. બાળપણની વાત તો બાળપણની વાત જ છે. અત્યારમાં બી હાલમાં એવું જ કે બધા છોકરાઓ નાના છે સમજીયીએ આપડા પોતાના છોકરાઓ બી બહ નાના છે. બધું છે પણ એ લોકોને મેં જે આપણે તા ને એ રીતે તો રમતા જોયા જ નથી અને સાયકલ ચલાવવાની સાયકલ ચલાવવાની તેમાં બી હરીફાઈ કરવાની સાયકલ નહી આવડે તો પાછળ ભાઈ બહેનને બેસાડીને સાયકલ જોરથી ચલાવાની સોસાયટીઓ ના સોસાયટીઓમાં ફરવાનું એ બ તું તો એ લોકોને કરતા જોયું જ નથી. બવ તો બવ એ લોકોને ગાર્ડન માં રમાડવા લઈ જઈએ. અત્યારની હાલમાં તો પરિસ્થિતિ ની વાત કરીએ તો ખાલી મોબાઈલ જ જોએ. ઘરમાં કઈ બીજું ઇન્ટરનેટ કા તો આઈપેડ કે એવું જ બધું જોઈ, કઈ આવું રમતા શીખા જ નથ છોકરાઓ. તમને નહી લાગે આપડે છોકરાઓને જરાક કઈ આમ શીખવવું જોઈએ, ને આ બધી વાતો કહીને એ લોકો ને બી પ્રોત્સાહિત કરવા જોઈએ. કે જો અમે તો આટલા બધા એક્ટિવ લોકો હતા. આટલું બધું રમતા તા નાના હતા ત્યારે, હાલમાં બી અમને રમવા કેય તો અમને વાંધો નથી. પકડદાવ છે, સંતાકુકડી છે, અમે બધું રમી શકીએ છે એમ.
પડે, કેમકે અત્યારની જનરેશન કેવા આ ડિજિટલ વાળી જનરેશન છે, એ લોકોને મોબાઈલમાં જ મજા આવે. પેલું પબજી ને, એ બધી ગેમ કેટલી વાયરલ થઈ એ એવું બધું રમવાનું જોઈએ. કોઈ-કોઈ આ ઓરિજિનલ કેરેમ નહીં રમશે દોસ્તારો ચાર ભેગા થઈને, પણ એમાં મોબાઈલમાં કેરેમ રમવાનું ગમે. એવું છે અત્યારની જનરેશનનું તો.
હા, મને યાદ છે તમે કેરમ ની વાત કરી, હા. ની બરાબર છે. તમે કેરમ ની યાદ વાત કરી તો મને યાદ છે કે આપણે ટીમો હતી, અને ટીમોમાં છે ને આપણે કેરમ રમતા ને તો એમાં બી એવું ને કે પેલી ક્વીન ની પાછળ જ બધા લાગી જતા, એવી એક ગેમ હતી કે ક્વીન ની પાછળ જ ક્વીનને જ શોધવાનું બીજું કંઈ નહી શોધવાનું એમ કરીને, એના પાછળ તો આપણે બધા ગાંડા ની જેમ લાગી પડતા, કોણ કોનું કેરમ લાવે કારણ કે એમાં એવું ને કે કેરમ બી તૂટી જતું, એટલું રમતા, તો મા બાપ તો કેરમ બી નહી અપાવે કે તમે લોકો તો બધું તોડીને જ આવો એટલે પછી અમે નથી અપાવવાના તમને એમ કરીને. એ મને યાદ છે. અને મને તમને ખ્યાલ હોય તો આપડે પાના બી બહુ રમતા, આપણેે એટલા બધા પાના રમતા, મંગુસ રમતા, બત્સર રમતા, ગુલામચોર રમતા, એટ ટલી બધી ગેમો બધી રમતા, જે આજકાલ ના છોકરાઓ એ તો નામ બી નહીં સાભળ્યું હશે, કે આવી બધી બી ગેમો આવે, ઢગલા બાજી રમતા, એ બધું છોકરાઓ એ સાંભળ્યું જ નહીં હશે, એટલે એ બધી બાળપણની રમત ગમત તો બહુ જ સરસ હતી. અને ફાઈન એનો અનુભવ હતો, જેની વાત
હ સાચી વાત, એ લોકો ને તો અત્યારે કેવું પેલું ઉનો ને એવું બધું જ ગમે, કે ઉનો રમમાનું ને ઇંગ્લિશ વાળો, નંબર વાળો પણ આવું ત્યારે મીંડી કોટ પણ બહુ રમતા એ એ બી બહુ મજા આવે કે દસી બધી આ પોતાની પાસે લાવા ની એ રીતે ને જેની પાસે બધાર દસ્તી આવે તો જીતી જતા, એ પણ રમવાની બો મજા આવતી, પહિ તમે જે કીધી બધી ઢગલા બાજી, ને બીજી બધી ગેમ તે પણ બહુ મજા આવતી રમમાની કે કે એ બાને બધા ભેગા થતા ને રમતા. ની તો કેવું કે મોબાઈલના અત્યારના જમાનામાં મોબાઈલ જોઈ, કાં તો ભેગા થયેલા હોય તો બી મોબાઈલ જોયા કરે એક જણ મોબાઈલ ચાલુ કરે કે આ જો મસ્ત વિડીયો આવેલો છે એને જુઓ, એમ નહીં કે થોડું રમીએને થોડું એ બાને કસરત પણ એ ઘણું ફિઝિકલ હ.
સાચી વાત છે. અને મને યાદ છે કે આપડા મા બાપો બી છે ને આપણને બહુ રોકટોક ની કરતા હતા, જાણે આપડે એવું કેતા હતા ચાલ હુ મારા દોસ્તાને ત્યાં જાઉં છું આટલા વાગે રમીને ઘર ભેગો થઈ જઈશ કે ઘર ભેગી થઇ જઈશ તો આપણને બહુ સવાલ ની પૂછતા હતા કેતા કે કઈ વાંધો નહી ચલ જઈયા વાંધો નહી એમ કરીને એ લોકો બહુ એ નહી રાખતા તા અત્યારે તો હાલમાં બધા મા બાપો બી છે ને બો પેલા થઈ ગયા છે, એ લોકો છે ને કેવું કે છોકરું સાત વાગે ઘરે નહી આવે એટલે તરત શોધવા નીકળી પડે અને બૂમ મારે અને કરવામ માંડી જાય, એ પણ બધું ખોટું છે, એ લોકો એ છે ને કે થોડુંક છોકરાઓને બી ફ્રીડમ આપી જોયે અને થોડુંક એ રીતનું એ લોકોની પાછળ બી બધું કામ કરવું જોયે કે ચાલ વાંધો ની અ તું રમીને આવ અમે છે બેઠેલા કઈ પણ થશે તો સાયકલ ચલાવવા માટે પણ એ લોકોને પ્રોત્સાહિત કરવું જોયે, એ લોકોની સાથે રમવું જોયે, અત્યારે તો હાલમાં છે ને મા બાપ અ જ ઇન્ટરનેટ લઈને બેસી જાય, મા બાપ અ જ ફોન લઈને બેસી જાય, એટલે પછી છોકરાઓને તો સુ શીખવા ડે, બરાબર છે નતો છે ને આપડે બાળપણની જે બધી આપડી બધી વાતો છે ને એ બધી એ લોકોને ક કરવી જોયે તો જ એ લોકોને સમજ પડશે કે આ રીતે આ રીતે આ આપણે એ લોકો બધું કરતા તા તો આપણે મા બાપ કરતા હતા તો આપણે પણ એવું કરવું જોઈએ એ રીતે તે રમવું જોયે એમ કરીને, ચાલો આજે તો બહુ જ ગમ્યું મને તમારી સાથે વાત કરીને, હવે કોઈ બીજા ટોપિક પર આપણે પાછા બીજી કોઈ ચર્ચા કરીએ વાંધો નથી.
હા ચાલો આવજો.